હા એની જાતે જ કટ થઈ ગયો.
હા હા એ તો થાય જ નેટવર્ક ઈશુ છે ને અયા. વા નેટવર્ક ઇસ્યૂ વધારે રેય છે અહિયાં. અને વરસાદ પડશે ત્યાં તો વધારે. નેટવર્ક ઇસ્યૂ થશે, અહિયાં ઉપર વરસાદ નથી પડ્યો, તમારે અહી વરસાદ પડ્યો?
હા આજે ઘણા સારા આયવો.
હે એ તો એક વાર એક કલાક જેવો વરસાદ પડેલો છે ત્યાર પછી એક બી વાર વરસાદ પડ્યો નથી.
હા સવારે બી થોડો થોડો આવતો હતો પછી એકદમ વધી ગયો.
હે મસ્ત. અહિયાં ડુંગર વાળો વિસ્તાર છે ને.
હા એટલે.
ક્લીન બધું છે એકદમ આમ ઝાડો ઝાડો ઓછા એમ.
સ્વરાની સ્કૂલ ક્યાં જોઈન કરી?
સોરાણી સ્કૂલ અહિયાં ઉપર પાંત્રીસ કિલોમીટર દૂર જે દાહોદ સિટી કેવાય, આપડે કેવું વલસાડ જિલ્લો. તેમાં વલસાડ જે મેન હ તો એ રી ન જે દાહોત સીટી છે ને ત્યાં એને મૂકી છે.
હા તો પછી એ તો
અદા હા. ન બેન આવે છે એમાં મોકલાવીએ, એટલે થોડું એના માટે હવે ડિફિકલ્ટ થઈ ગયું એમ. પણ હવે બેબી નાનું છે એટલે પછી અમારે એ જ કરવું પડ્યું એટલે એને પાંચ વાગે ની જગાડવી પડે. પડે.
હા આઠ વાગ્યા ની સ્કૂલ હશે.
હા આઠ વાગ્યા ને આઠ માં દસ બાકીને સ્ટાર્ટ થઈ જાય ફિયર એટલે. એટલે અહિયાં થી અમારે પોણા છો એ મોકલી દેવાની કેમ કે હા બહ જ જલ્દી એટલે પાંચ વાગેનું જગાડવાનું એટલે બહુ મગજ મારીવારુકામ
હા.
પાંચ વાગે આપણને જાગવા નથી ગમતું હ હ ઇન્ટન્ટરેસ્ટ નહીં લાગે હ હ એવું થાય હવે કોઈ ઓપ્શન નહી મળે અમે આજુબાજુ બધે તપાસ કરી કોઈ બીજી સ્કૂલ હોય અને ઇવન ગુજરાતી સ્કૂલ પણ કંઈક સારી હોય ગુજરાતી મીડિયમ વાળી પણ તો પણ મૂકી દઈએ નજીક હોય તો એવું વિચાર્યું પણ કોઈ તે સ્કૂલ મળી જ નહીં એવી
હા એ વિસ્તાર ગ્રામ્ય ને એટલે પછી
હા એટલે વ્યવસ્થિત સ્કૂલ નય મળે એટલે પછી આટલું દૂર જ છે જ સ્કૂલો તો ઘણી બધી પણ બધી ત્યાં દાહોદ સિટીમાં જ છે. એ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર જેવું થઈ જાય દૂર અને રસ્તા બરાબર નહી હોય એમ એક કલાકમાં તમે પહોંચી શકો એમ પણ રસ્તા બરાબર નથી અને પાછ જે વેન વાળા અંકલ હોય તો એ કેવું બધાન લઈને જાય. એટલે પછી હ એટલે બે કલાક એટલે અહીં પોણા છોની જાય એ સવા ત્રણે ઘરે આવે.
હા હા અચ્છા એને ટાઈમ પણ નય મળે આ રેસ્ટ કરવાનો ને પાછું સ્કૂલની એક્ટિવિટી બીજી હોય એટલે પાછું
હા અને છુટી જાય પણ પેલા વેનવાળા ભાઈ બધાને લઈને આવે એટલે
હા.
એટલે પછી લેટ થાય. શું કરો બીજું?
અત્યારે બીએડમાં એડમિશન કરાવેલું છે હવે ક્લાસ ક્યારે ચાલુ થતા છે.
ઓકે બીએડમાં એડમિશન કરો
હા.
ગવર્મેન્ટ.
હા બિલીમોરામાં જ ફર્સ્ટ એ કરેલું છે ત
ઓકે ઓકે તો તો મળી જશે બીલીમોરામાં
હા.
મળી જશે બીલીમોરામાં તો સારું છે થોડુંક સ્ટ્રીક છે સારું છે એમ
હા.
હા સ્ત્રી કોઈ તો ચાલે પણ પછી અભ્યાસક્રમ સર
હા હા એમ તો બરાબર ને આમાં તો જરૂરી જ છે કેમ કે એજ તમે જે શીખશો એજ આપણને કામ લાગે કાયમ માટે. એ ટ્રેનિંગ બોવ જરૂરી છે એમ બીજી બધી કોઈ ટ્રેનિંગ અત્યાર સુધી જે ભણ્યા એના કરતા પણ આ એક મહત્વનું થઈ પડે કારણ કે આપડા જેની પાસે જે જે જગ્યા પરથી આપડે અર્નિંગ કરવાના છે તો એના માટે જરૂરી થઈ પડે એમ કે કેવી રીતે શીખવું એ જ નહી આવડે તો પછી આપડે નહી કરાવી શકીએ એમ અત્યારે જ કેવું છે કાલે જ હું ગઈ હતી ક્લાસ માં તો મને ટીચર એક અભિનય ગીત કરાવો ને એમ તો અત્યારે આપણે તો કેવું કે ક્યાં પીએ શું કેું પીટીસી તો મેં બે હજાર તેરમાં કરેલું. હા તો પછી! પણ કે લકિલી કે, એટલું એ જે કરેલું, એટલે તે યાદ હતું એમ તે શમયે આપ કરેલું હોય પ્રેક્ટિકલ તો જ યાદ હોય ને નતો પછી તો પછી તો કઈ યુઝમાં આવ્યું જ નહી, એમ એટલે આપડે ક્યાં વાંચીએ ને એને મોઢે કરીએ. પણ, મતલબ માં માં પ્રેક્ટિકસ કરેલી એટલે તે યાદ આવી ગયુ એમ, એટલે મતલબ મારું કેવાનું એમ કે ટ્રેનિંગ છે એ બહુ મહત્વની, એમ, એમાં જે કરા હોય એ યાદ રહી જાય, એમ. અને એ એજ કામનું છે એમ. કે કેટલા પર્સેન્ટેજ આવ્યા તારા એમ એ માં? એટી ટુ, હા, તો તો પછી મળી જસે. એસી હા, એ એસીની ઉપર હોય એને તો મળી જાય. તોય પણ તમારી સાથે કોઈ ભણતાતા એમાંના કોઈ બીજા આવવાના છે?
હ છે, નિષ્ઠા છે
નિષ્ઠા? કે પેલી બેન્ચ પર બેસતી તારી સાથે એ નિષ્ઠા?
હા
હા હા હા
પાછડી મારી સાથે બે, મેં આગડી બેસતીતી મારી.
પાચ છો વખતી હતી આો. એ, એ આવાનું છે બરાબર હા. કેવાનું બી એડ કરીને પછી, તમારો સબ્જેક્ટ, હા. હ અને સંસ્ક્રિટ જ આવસે ને? હમ.
હા.
હમ હમ. કઈ ની કરોની પછી આપણે ટેટ ટાટ જે એક્ઝામ આવે એ, ક્લિયર કરી દેવાની તો મળી જાય. સું ફાયદો આપણને થાય કે એમાં કોઈ પાસે પૈસા ના જોઈએ એમ. બીજી બધી ફેકલ્ટીમાં એવું છે, એમ કે પૈસા ભરવા પડે પછી જોબ મળે. જયારે ટેટ ટાટ એક્ઝામ તમે ક્લિયર કરી હોય ન,, તો તમને સીધ્ધી જોબ મળી જાય એમ. હા, એમાં પૈસ પૈસા ના ભરવું પડે જયારે બીજું બધું પૈસા ભરવા પડે. અ
મેડમને ફોન આવેલો હતો મારી પર. એમ એ ના ક્લાસ માટે એમ કરીને, પણ હવે બીએડમાં એડમી સન લીધુ એટલે.
સોભના મેમ કે બિંદુ મેમનો ફોન આવ્યો? અચ્છા બિંદુ મેમનો? ફોન આવેલો, તમને લેક્ચર લેવા માટે. અચ્છા હા હા હા. તે એક પિંકી જન છે.
હા, મારી પર કાલે આવેલો હતો. પણ પછી મેં કીધું ને કે બીએડ મે એડમિશન લીધું છે રેગ્યુલરમાં જ લીધું એટલે પછી નઈ મજા આવે એ.
તો ના થાય, હમ.
તો એની મેનમ ને કેવું, પેલા એ અમે સુ કે અનુભવ લઈ લઈએ ને પછી ભણાવવા આવીએ.
હા.
એ જૂના કોઈ નથી કદાચ પેલા ઉપાસના બેનતા તો એ પેલા બીજા કયા આવતાતા? નહીં આવવાના લાગે.
ઉપાસના મેમ નથી આવવાના, વિરાજ મેમ નું તો ખબર નહી.
હા હા હા એક પેલા મેઘનાબેન આવતા છે, આવતા છે કે ન.
એ પણ નહી ખબર અવે. પેલા કોમલ મેડમ આવતા હતા.
કોમલ હા અને તમે હવે તો મેમ કઈ સેમ વંધ તો કેન્સલ કરી દેવાના છે.
એવું છે.
હમ.
પણ ટાઈમ ટેબલ આવી ગયું છે એમ. કીધું મને પિંકી એ આજે, કે અમને ટાઈમટેબલ આપી દીધું છે એમ.
હા પણ સેમ ટુ જ ચાલશે સેમ ટુ મીન્સ કે પાર્ટ ટુ ચાલશે એમ. જે અત્યારે હતા ને તમારા પછી ના, એ એ લોકો વનું ભણા નથી આવાના એ હવે બિંદુ મે મે એવું કીધું. પણ હવે આગળ અમે જયારે ના પાડી હતી ને, ત્યારે કીધું હતું કે હું નથી કરવાની એમે એમ આટલા જે છે એટલાનું હવે કરી મૂકો એમ પછી હવે પછી. નથી એડમિશન લેવાના એમ એવું કેતા હતા એમ, પણ પછી ખબર ન ઉપરથી હમ એતો થાય જ.
પણ ઓછા છે.
હા સ્ટુડન્ટ ઓછા છે, ને એની બધી કાર્યવાહી કરવાની થઈ એમ એટલા માટે. પણ હવે કદાચ કેન્સલ ત્યાં યુનિવર્સિટી ના કરે તો પછી એ કઈ કરી ના શકે એમ. એડમિશન લેવું પડે ને કરાવવું જ પડે એમ કારણ કે વેદાંત શાસ્ત્ર જે છે ને. એ આપડી આપડી કોલેજમાં અને બીજું એ એમ ટી બી કોલેજમાં બે જ જગ્યા ઉપર ચાલે છે. હા એટલે પછી એમને રાખવું પણ પડે. કેમ કે અવે ધારો કે વાપી કોલેજ ના સ્ટુડન્ટ છે હવે એમને જ, વેદાન કરવું હોય તો એ લોકો રેક સુરત જવું પડે.
હા અ તો ત્યાંથી વ્યાપી વાળા આપડે અહિયાયા આવતા હતા એટલે.
હમ. એટલે કદાચ કેન્સ તલના પણ કર્યો એવી ખબર નથી.
સંખ્યા તો ઓછી હતી અને બીજું કે પાછા સ્ટુડન્ટ બઉ ઓછા આવે હવે રેગ્યુલર માં.
હા બહુ જ.
ટેમ જોબમાં જ
હે ને પણ જોબ જ કરે બધા.
હા. અમારી સાથે હતા પણ ઘણા બધા પાર્ટ ટાઈમ જોબમાં જ હતા અમે, રોજના દસ સ્ટુડન્ટ પણ નહી થાય એમ.
એટલે શું હવે ઓછા હોય ને તો પેલા ભણાવવા વાળા ને પણ મજા નહી આવે એમ. ઓછામાં ઓછા આમ પચીસ ત્રીસ ત્રીસ એમ હોવું જોઈએ એમ, સ્ટુડન્ટ હોયને તો ભણવાનું ગમે એમ. અમારે તો અહીં કેટલા સ્ટુડન્ટ છે તો માનસો ને કયા હતા છટા ધોરણમાં હું છું ને તો છથા ધોરણના કેટલા સ્ટુડન્ટ છે. ક તો ને એકસો ને ત્રાણું સ્ટુડન્ટ થયા. છ્ઠા ધોરણના, એકસો ટાણું છ. ધોરણના એક જ સ્ટાર્ડર્ડ એ એડમિશન લઈને થાકી ગયા.
આપડે બધું તો પણ ગુજરાતી સ્કૂલમાં એટલા સ્ટુડન્ટ ની જ હોય એમ આ
એ આખી સ્કૂલ મળીને ના થાય હા. હ અહિયા ઉપર તો બઉ બહ સ્ટુડન્ટ. અમારે નવસો પ્લસ સ્ટુડન્ટ થઈ ગયા છે. એકટી આઠ હા એકટી આઠ. તોરલમાં નવસો પ્લસ થઈ ગયા છે. આખા દાહોદ જિલ્લાની પેલા નંબરની સ્કૂલ આવે સ્ટુડન્ટમાં. હન. એટલા સ્ટુડન્ટ છે. હા, એજ છે અમારા
મુગતા થઈ ગયા ને એટલે.
હા, તો અમાર ગામમાં સ્કૂલ છે તો ઈ પણ અમારા મોટા સુરવાડામાં છે. તો કે ત્યાં પણ બાર સ્ટુડન્ટ નથી. બાર સ્ટુડન નથી. દસ થી બાર સ્ટુડન પણ ના થાય.
હા.
અ જોરા વસણમાં છે થોડાક એના ત્યાં છે. પડ તેવું વધારે તો નઈ.
તો આ દૂર આવ મારે દૂર જવું પડે ને ટીચર લોકોએ એમ. આપડા અહીંયાય એટલા ટીચ ચરોની જરૂર જ ના પડે એમ. કેમ કે એટલા વિદ્યાર્થીઓ ના હોય, તો પછી ભરતી કેવી રીતે કરે એમ. એટલે પછી હવે દૂર જ થાય કેમ કે આ બાજુ ઘણી બધી સ્કૂલોમાં બધ ગવર્મેન્ટ સ્કૂલોમાં વધારે ભણાય એમ.
હા. આપડે તો સ્કૂલમાં મિનિમમ બે થી ત્રણ સાત ટીચર હોય એમ.
હમ, આપડા બાજુ શું જોબ જોઈએ ગવર્મેન્ટ ને ભણાવું છે પ્રાઇવેટ
હા, એજ તો પ્રોબ્લેમ છે.
પ્રોબ્લેમ છે. પણ એક્ચ્યુલી આખી સિસ્ટમનો જ પ્રોબ્લેમ છે એમ. કે કે આ પ્રાઈવેટ સ્કૂલોને એન્ટ્રી જ નઈ આપે. અને કારણ કે જો બધા હોશિયાર છે, જે શિક્ષકોના પરસ માટે જ વધારે છે, હોશિયાર છે, એ જ મ આ ફિલ્ડમાં આવવાના છે ગવર્મેન્ટમાં. બરાબર ને કે વધારે પર્સન્ટેજ આવ્યા હોય, તે જ ભણીને આગળ જઈને તે ટેટ એક્ઝામ પાસ કરીન ટી ચૂરમાં આવાના છે. તો ટિક તે શિક્ષકોન પાસે સ્ટુડન્ટ નથી અન જે અ શું કેવું પાંચ છ હજાર રૂપિયા આપે પ્રાઇવેટ સ્કૂલો છે. તો એની અંદર હન, ભણાવશે ત્યાં. સ્ટુડનને આ બધું પ્રોબ્લેમ છે. હન એમ એમ એવું થાયને.
અમારે યા બાજુમાં જ છે. પ્રાઈવેટ સ્કૂલ એ બી સ્ક એમ પુષ્પા શાંતિ હતી અમે ભણેલા એ પણ, પછી એ લોકોએ એ બી સ્કૂલનું માંયગું એટલે એ બી સ્કૂલનું ભી બોર્ડ ચાલેને અમારી સ્કૂલનું પણ બોર્ડ ચાલે એમ. પણ આખી સિસ્ટમ એ બી સ્કૂલે જ કરી નાયખી એમ.
એજ એજ એજ પૂછું એ બી સ્કૂલના બધી પ્રાઈવેટ સ્કૂલો જ એ કરતાં છે.